હાલો શું કરો તમે સારા છો
હા સારા છો હું હમણાં શહેરમાં રહું છું.
શહેરમાં રહો છો મેં પણ ગામડામાં રહુ છુ શું ત મારા શહેમાં કેવું
એમાં બધું ઠીક ચાલી રહ્યું છે, કે ત્યાં ટ્રાફિકની સમસ્યા ખુબ વધી ગઈ છે, અને જેના કારણે અ ખુબ મગજમારી પણ પડે છે. અને ટ્રાફિકની સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ ખુબ જ વધી ગઈ છે, એવું મન તો લાગે છે.
કત થાય ને
મેં પણ સાંભળ્યું છે. કે શહેરમાં ટ્રાફિક સમ્યા હો પણ મે સાંભળ્યું છે કે ટ્રાફિક એક તો છે, સમસ્યા પછી ગટર ઉભરાવાની સમ સ્યા છે, એ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, પાણીનો નિકાલ નહીં થાય તો પાણી ઉભરાય છે, બધી ઘણી બધી જગ્યાથી પાણીનો નિકાલ નહીં થાય તેના કારણથી ઘરમાં પાણી ઘુસી જાય છે, અને ઘર પણ હમણાં તો હવે એટલા મજબૂત નહી બનતા બનવા બનાવટા છે, કે કઈક થાય તો મજબૂતાઈ થી રહે હમણાં ના સમયમાં ભૂકંપો એટલા બધા આવે છે, કે આ ઘર પણ તોડી નાખે છે, બધી રીતુ બધું તોડી નાખે છે, અને પૂરું કરી નાખે છે, શું તમે જાણો છો એ બધું થઈ રહ્યું છે. ને હમણાં એક તો વરસાદ પણ નથી આવતો એટલે એમ જમીન પર શું કાઈ ગઈ છે તો વરસાદ આવે તો કદાચ કંઈ થઈ શકે એવું મને લાગે છે, પરંતુ શહેરમાં અ વસ તે વધારો અને વધું ડેવલપ થવાથી
વરસાદમાં ઓછો પણ આવે એવું પણ બની તેમન કહેવું છે.
અ મારે પણ એવું જ છે, કે શહેરમાં ખૂબ ટ્રાફિકની એવી સમસ્યા ખૂ બહુ વધી ગઈ છે. જેના લીધે અમે કોઈ પણ જગ્યાએ જાવું હોય ત્યાં અમારે એક કલાક બે કલાકની વેલું નીકળું પડે. અને સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે હમણાં તો વરસાદનું વાતાવરણ હશે એટલે અમારે મોટી ગાડી કા તો અમારે કેબ કરીને જાવું પડે છે. અને અ ત્યાં ટ્રાફિકની સમસ્યાના કારણે તેઓ તો ભાડું પણ અમુક જગ્યા વધારેને એવા લે એટલે તે ખૂબ મગજમારી પડે છે. અને આપણે પણ એવું જ કરવું જોઈએ કે જેના કારણે આપણને ટ્રાફિક ફિકની સમસ્યા ન નડે અને જો ટ્રાફિકની સમસ્યા નડશે તો અ તે ખૂબ જ મગજમારી જનક બનશે. આપણે ટ્રાફિકની સમસ્ અ નો ઉપાય લાવો જોઈએ. કે જેમાં વાહનોને વે વેલા વેલા જાવા દેવા જોઈએ. અને તે ટ્રાફિકની સમસ્યાઓ દૂર થશે. હું અ અમારા શહેરમાંથી ગામડામાં જાવનું તે ગામડામાં ખૂબ જ શાંતિને એવી હોય છે. તમારે ત્યાં તો ખુબ શાંતિ હશે ને?
હા હા અમારે અહીંયા બહુ ઘણી બધી શાંતિ છે. અને ત્યારે બધા છે અને આ આ બધાં અને બધા જેટલા પણ લોકો હોય છે છે. તે લોકો પણ ઘણા બધા અટવાય છે અને ટ્રાફિકના કારણથી લોકોનું અવર જવરમાં બહુ વી વિલંબ થાય છે. જલ્દી પહોંચવાનું વાળ લાગે છે. જે અમુક લોકોના એવા માં ને એવામાં એમ્બ્યુલન્સ નહીં જતી વીઆઈપીના આવાના કારણથી એમ્બ્યુલન્સોને પણ રોકવામાં આવે છે. જેથી જે કોઈ ઈમરજન્સી માણસ હોય જે મૃત્યુ પામી જાય છે અને તેને જીવ બચવાનો કોઈ રેહતું જ નથી કે એ બચી શકે. તમારી આ વાત પર શું કેહવું છે? મારું તો એટલું જ કેવું કે એ બધું કાઢવું જોઈએ. અને ટ્રાફિક સિગ્નલનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ ટ્રાફિક સિગ્નલનો કોઈ ઉપયોગ કરતું નથી. અને ટ્રાફિક સિગ્નલ વગર જ બધા ચાલી જાય છે.
હા તમારી વાત સાચી છે. કે ટ્રાફિકની સિગ્નલને એવું રૂલ પાલન ના કરે રે અને જેના કારણે એ અન્ય બધી સમસ્યાઓ આવે છે. એટલે ટ્રા ફિકનો બચાવ કરવો જોઈએ. આપણેે વહેલું નીકળી જાવા જોએ કે એવા સમય નિકળવું જોએ. કા તો ટ્રાફિક ન હોય તે સમયે જ જાવું જોઈએ. ટ્રાફિક વધુ રહેશે તો આ હા હા ખૂબ મગજમારી પડશે. એક હા એક એક અમારા પેલા એક મિત્ર સે તે વડોદરામાં જાય છે. અને તે યુનિવર્સિટીમાં ભણવાને એવો જાય છે. તેના કારણે ખૂ એ લોકને ટ્રાફિકની સમસ્યાને એવુ નડે છે. અને તેઓ કોલેજ સમયસર ન જાય અને અન્ય જગ્યા ફર્યા ને એવા કરે. બાગ બગીચાને એવા ફરિયાને એવા કરે જેના લીધે એટલે એ લોકને બી પહિ કંટાળો આવે કે કોલેજ હું જાય એટલે તે જેના કારણે ખુબ સારું છે કે અન્ય અન્ય જગ્યાએ ચાલે.
હા સાચી વાત છે પરંતુ હવે શું કરીએ હવે બાળકો પણ એટલા બધા એમ પેલા ઉત્સાહથી કોલેજે જવા નીકળ્યા અને વચ્ચે ટ્રાફિક મળી જાય તો પછી બાળકો પણ શું કર ફ એ લોકો પણ ફરવાને એવા નીકળી જ જાય ને હું પણ એક બાળક જ છું હું પણ કોલેજ જવા નીકળું અને વચ્ચે ટ્રાફિક નડી જાય કોલેજમાં મોડું થાય તો હું પણ ફરવાનેવું નીકળી જાઉં છું મારે ગામમાં ઘણી બધી જગ્યા ફરવા લાયક છે હું એકલો જ જઈને બેસી રહું છું પરંતુ હવે શું પી ટ્રાફિક એટલું રહી તે કોલેજ જવાનો પણ રસ્તો નહી રહે હમણાં તો રસ્તો પણ એટલો બધા બ રહ્યા છે કે આપણે કોલેજ જે પહોંચવા પાંચ મિનટ કલાક દોઢ કલાક ઉપર નીકળ જાય છે જેથી કોલેજનું મન નહીં થાય શું હું કરવું જોઈએ એનાથી
હ તમે કીધું તેમ એમ સાચી વાત છે હું પણ જયારે કોલેજ ને જાતો હતો ત્યારે એવું જ થતું હતું તે ખુબ જ મગજ મારી ટ્રાફિકની સમસ્યા ખુબ જ આજકાલ વધી ગઈ છે અ એટલે શહેરમાં પણ એક જગા જગા જ પર ગાડીનું પ્રમાણ ખ વધી ગયું છે જેના કારણે સમસ્યા ખૂબ જ વધ જો આપણે ટ્રાફિકની સમસ્યાને દૂર કરીશું તો જ આપણે એમાં ઘરી શજય પછી આપણે પેલા તો ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા જોઈએ અને ત્યાં સમયસર ગાડી જાય એવું કરવું જોઈએ જેના લીધે આપને ખુબ સારું લાગે છે કે આપણે ટ્રાફિકની સમસ્યાથી બચી શકશું જો આપણે ટ્રાફિકની સમસ્યાથી બચવાનો પ્રયત્ન કરશું તો જ આપણે ત્યાં જઈશું અને તેના કારણે ખૂબ સારો લાગશે અને તે ખૂબ જરૂરી છે કે ટ્રાફિકની સમસ્યા થી બચવું જોઈએ આપડે વાહનો નો ઓછો ઇસ્માલ કરવો જોઈએ કે વધ બધા ઇસ્તેમાલ કરવો જોઈએ અને તે ખૂબ જરૂર રી છે આફની સમસ્યાથી દૂર થઈ જઈ જશે અને જેના કારણે ખુબ જરૂરી પણ છે અને ટા ટ્રાફિક થી બચવાના કારણે ખૂબ જરૂરી છે કે ટ્રાફિક અને અન્ય સમસ્યાઓને દૂર કરવા જોઈએ ટાફી એ ઘણા પ્રકારના હોય છે જેમ કે કાળીના ટ્રાફિક કાળીના અને આપણે રસ્તો પહોળો કરવો જોઈએ નહી
હા સાચી વાત છે પરંતુ જો રસ્તો આપડણે નહીં પહોળો કરીએ તો આગળ જતા આપણે જ બધી સમસ્યાઓ નડે છે છતાં કારણ કે આપડણે જો રસ્તો નહીં પહોળો કરીએ આગળ પછી જો વાહન વધી જાય વાહન નીકળવાનો રસ્તો નહી મળે આપડે શું કરવું જોઈએ હવે જો આપડે રસ્તો જ નહી પહળો કરીએ તો ફટાફટ વાહનને જવામાં પણ તકલીફ પડે અને ટ્રાફિક પણ વધી જાય છે અને જો ટ્રાફિક વધે તો પછી બધુ મય લાગે છે બહાર નીકળતા જેથી આપડે રસ્તો પહોળો તો કરવો જ જોઈએ મારું એટલું જ ગો રસ્તો પહોળો કરો પરંતુ આ જે વૃક્ષ છે બધા જીવ જંતુ છે એ લોકોને નુકસાન નહીં થાય એ રીતના રસ્તા પહોળા કરવા જોઈએ અને હા રસ્તા પહોળા કરવા જોઈએ ત્યાં કરતા નથી અને બીજી બીજી ઘણી બધી જગ્યાએ રસ્તા પહોળા કરવા લાગી જાય છે સરકાર પરંતુ જે સરકાર એ વસ્તુ સમ સરકારે આના વિશે કઈક કરવા જોયા હતા રસ્તા પહોળા કરવા જો જો ગામડાને એરિયામાં એ રસ્તા છે કે અંદર જવા માટે બી તમારે પહેલા વિચાર કરવો પડે કે ગાડી જશે કે નહી જશે પેલા એકદમ સા રસ્તા છે અને અંદર જવા માટે પણ જગ્યા ન હોય અને એકદમ કાદવ વાળા એ અંદરની પાકા રસ્તા ની કઈ ન મળે હવે હમણાંના બે ત્રણ ગામમાં એવા બનાયા છે સિમેન્ટ ના રસ્તાઓ બનાવે છે પરંતુ હમણાં સિમેન્ટના રસ્તાઓ બનાવ્યા છે પરંતુ એ સિમેન્ટના રસ્તાઓ એવા બનાવ્યા છે કે તમે જો ભારી વાહન જાય તો બેઠા ને બેઠા ડબાઈ જાય જ જેથી જમીન એટલી બધી પા પાકી રહેતી જ નથી. એમાં તમારે આગળ શું કેવું છે આમાં તો મેં જોયું છે તેમાં તો અ રસ્તાઓ બધા છે ને જેટલા પણ છે એટલા બધા રસ્તા ડબાઈ ને પોચા થઈને નીચે પડી જ જતા તેથી રસ્તા ઘણા બધા ટૂછે છે અને પાછા બનાવે છે પરંતુ શું કેવું એમાં, એમાં જો આગળ જોવા જઈએ તો એમાં બઉ વધારે પડતું સમસ્યા આવી શકે છે. આ ખર્ચો પણ કેટલો થાય છે હમણાં સિમેન્ટના રસ્તા બને નાવ્યા પરંતુ એનો જે બેઝ બનાવામાં આવ્યો છે તે એટલો બધો પાકો રહ્યો નહી. જેથી રસ્તાઓ પણ એટલા મજબૂત રહ્યા નથી હમણાં જ મેં જોયું છે કે હું વાહન લઈ ને જાતો હતો સાઈટ પરથી ક્રેક આવી ગયો કારણ એનું એ જ કે પાણીમાં વરસાદ આવ્યો તો પાણી પાણી પતી ગયું પાણી પચી ગયું ને ત્યારબાદ રસ્તો પોચો થઈ ગયો અને દબાઈ ગયું જેથી રસ્તાઓ પણ તૂટી ગયા છે. તમારું શું માનવું?
હા હા તમે કીધું તેમ તે ખૂબ જરૂરી છે કે ટ્રાફિકની સમસ્યાઓથી દૂર રહે વું જોઈએ. તમે કીધું તેમ ગામડાઓમાં ખુબ ઓછું ટ્રાફિક રહે છે અને તે ખૂબ જરૂરી છે કે આપણે ટ્રાફિકની સમસ્યાથી બચવું જોઈએ અને તેના કારણે આપણને ઘણી બધી બ ટાઈમની બચત અને અન્ય બચત પણ થાય છે. અ ચાલો આપડે મળીએ.